હલો અવાજ આવશ માર
હલો.
આવે છે, માર હા આવે છે.
હા તમને આવે જ
હ હો છે. શું નામ બખેલું છે આમાં
રાજસિંહ ગોહિલ
બરાબર છે આ હું હું કઈ મને ખબર નથી રતી
હ બરાબર
તો પછી કયો છો, ટોપિક ના ના બાકી દ હોયને હછ, તો અમારેરે હશે
હજી, બાકી હજો બાકી
હા, સાડા બાર દોઢ એક વાગ્યામ તો એક દોઢ નું હોય અને કામ એ હોય, તો પછી બે વા પાંચ એ વાગ્યા નક્કી જ ન અયા તો
બાપા અ તો બાર વાગે જમે લે
બરાબર છે, કેમ છે. વરસાદ છે, કે હવે ગયો.
ના આજે તો કઈ નહી ખુલ્લું વાલ જ છે.
બરાબર છે.
તમાર ક્યાં છે.
ના ટ જર કોપોર આવ કાલ કરતા તો ઓછો જ સ મારે આગઈ હતી હું કશ સ્કૂલમાંધ રજા આપી બાળકોને મજા આવી ગય હતું આજે વરસાદ એવો નહીં પ્રમાણે કરતા કાલે હતો થોો ઘણો
હા કાલે તો આજે તો કઈ છેજ નહી, વરસાદ એટલે કાલ તમાર એલર્ટ આ તું ફોનમાં
ના એટલે એમ એમ એલટ નહી કો એસ એમસ નાખી દે ગવર્મેન્ટ એ વારે વાર
અવાર તો એલર્ટ જ આવ તું પેલું વાઈબ્રેટ થાય ને ફોન ઇમરજન્સી કોલ કર કેવો લાગે એવું અમારે ત્યા આવ્યું હતુ.
એ ના એવું કઈ નથી લાગ્યુ.
હા તો અમારે કામ આવ્યો હશે.
તમારે અં વિસ્તારમાં વધારે વરસાદ હોય કેને વલસાડમાં ત સાંભળ્યું છે, ચૌદ જવું દી કેમ કઈક વરસાદ પડ્યો બહુ સારો પડી ગયો.
હમ્મ તો ટોપિક તમે કશો કેમે કહ
કે તમારે હાથ ફોગાવ હોય, તો
ના મારા ન બોલો તો ટોપિક
અ તો કહી, દઉં તો
ચાલો મેં કહ એને કરતા, હ તમે ના હા સ્ક્રીન ટચ વાળા ફોન ગમે કે પછી કીપેડ એટલે ગમતો ત સ્ક્રીન ટચ વા પણ એના ફાયદા ગેરફાયદા કર્યો એમ
ફાયદા તો સ્ક્રીન ટચ એન્ડ્રોઈડ ના જ છે, મોસ્ટ જે બધા આપણે કહીએ એ પ્રમાણે ઓલા કરતામને ક્યાય વધારે ફાયદા દેખાય આવે છે. એનું કારણ છે, કે એન્ડ્રોઇડ મોબાઈલમાં આપણે ઘણું બધું એક્ટિવિટી એક સાથે કરી શકાય છે જ્યારે કીપેડ મોબાઈલ છે એમાં મોસ્ટ કોલિંગ થઈ શકે હા લો ક્વોલિટી નો કેમેરો એમાં આવે ફ્લેશલાઈટ જેવું બહોજ બોવે બસ અને રેડિયો આવે મ્યુઝિક સાંભળી શકી એન્ડ્રોઈડ માં તો આપડે આ સંખ કઈ ન શકાય એટલા ફાયદાઓ છે બધાને ખબર જ છે એ રીતે
બરાબર
તો અત્યારે તમાર શું કેવું છે.
એ વાત તો હત છે કે આ ટચ સ્ક્રીન વાળો ફોન હારો જ છે પણ જયારે આપડે નાના હતા ને ત્યારે આપણને તો એ ફોન ને બના લાગે ત કીપેડોન ને પણ આપ હોવો જોઈએ એમ
હું
પછી પેલા ઓ કવર આવે લો ફોલ્ડ વાળો.
હા નોકિયા નો એ પણ એન પાસે હતો.
એ મ મારા અંકલ પાસે તો મને એટલી નવાઇ લાગી કે મારે જોવા જાય પણ કોઇ દિવસ ખાલી એક જ વાર હાથ નો પકડો તો મે
અત્યારે સેમસંગનો જે ફ્લિપ આવે છે, એ ટાઈપમાં આવું તો
હમ હવે તો ખાસા બધા અલગ અલગ નીકળી ગયા છે એમ ફોલ્ડ વાળા આવે છે ઉપરથી ફોલ્ડ વાળા આવે છે.
હું. મોટરો સેમસંગ હો તો એપલ નો વખતે લોન્ચ કરવા વાત હતી હવે જોઈએ છે, હવે
પિક્સેલ ન ગૂગલ પિક્સેલ નો હોય એ થયો છે ને હેને લોન્ચ
પિક્સલ નથી છે હજી સુધી
થયો નહી આપડે આઉટ ઓફ ઈન્ડિયામાં તો છે, ને પણ કદાચ
મને ખબર છે ત્યાં સુધી નથી મોટરવા છે. ઉવાઈ છે સેમસંગ છે.
પિક્સેસ હે ગૂગલ પિક્સલ છે ને જોયલો છે કોઈના હાથમાં બહાર ના એટલે
તો હયશે કદાચ તમે કો છો તો હશે તો માની લઇએ.
તમ બોલો બીજો ટોપિક
એક મિનિટ તો સારો આ બધા કાલ ના ટોપિક છે. ભ્રષ્ટાચાર ક્યારે સંપૂર્ણ શું છે જયારે આજના શું લેટેસ્ટ ન્યુઝ તમે કઈ સાંયભળો સોનું મન છું કે હડતાલ પૂરી કરી ચપી નાડ નાડયું નાડું છે નામ હતા એને મની પુરી. કરાવે અને મોદી સાહેબે ઓફિશિયલ ઇન્સ્ટામાં વિડીયો કીધું કે હવે થશે પૂરું એમ બધા કામ ફ કોટ મોઈ કલા છેને એ બધું
બરાબર મતલબ પતાવી લીધી એમને હડતાળ
ફાઇનલી પતાવી દીધી અ.
ચાલો તાતી.
જો આજે જ તમને પોતાનો બિઝનેસ શરૂ કરવાનો હોય તો શું કરશો
આજે.
આજે તે અત્યારે જ કરી નાખવાનો છે હવે.
તો તે મે મેગીની દુકાન ખોલું કેમ કે હમણાં મોનસુન ચાલુ છે.
શું મેગી નું હા.
મસ્ત ચીજ વાળી મેગી અલગ સ્પેશલ
અને ભાઈ વેચશો કે પોતે તે.
પોતે જ.
પોતે પોતે ખાઈ જવાય એમ.
ના એટલે વેચીસ પોતે જેમ.
તે અમ પોતેને પોતે ખાઈ જશો વેચશો નહીં એમ. એ એક છે જોય. એક જોરદાર જોક સાંભવા એક દરબારીને ગઢવી એ દારૂ નો ધંધો શરૂ કર્યો. તો દારૂ નય કે રાતે છે ને ટીપડું બનાવ આખું ટીપડું ભરે પછી એ ગઢવી બાપુને ક બાપુ કોઈ સારું લેવા આવતું નથી. બાપુ કે હું કરશું એ કે કઈ વાંધો હાલો ને આ કે એક રૂપિયો દારું હોય કે તમને આપો તો હોય કે પૈસા તમને આપું છું પૈસા થ લેવાનું મફતમાં લેવા દેવાનું નથી એટલે કે આપણે બોની તો કરાવી કઈક ને કઈક એમ ક એની ગઢવી બાપુ ને એક રૂપિયા ને ધારવા આપ્યો બરાબર છે બાપુ કે બાપુ આગર એકકોતરીકે જે લીધો એ અંદાર લ્યો. ગઢવી કે મારે લેવો તો પદસે તમે એકલા તો કેમ પીવો. એમ કે રૂપિયો પચીજ બાપુ છે આ રૂપિયો તમને આપ્યો તમે મને આનો પૈસા નો આપો. પણ મફત માં પન લેવાનો નથી એ એમ પાછું બેસરું કર્યું કે એક એક એકું છે. એક રૂપિયા ના સિક્કામાં હાર એક ટીપનું દારૂ પી ગયા વેચ્યો તો કંઈ નઈ. આવું છે જ્યારે હું એટલે અમુક
મે આવી આવી હા પણ હવે એવું કઈ ના હોય કે બધું ખાઈ જાય આપડ ભૂખ હોય એટલી ખવાય કે બધી ના થોડે ખાઈ જવાય પેલા થોડિક પેટ પૂંહેવાય ને કે પહેલા પેટ પૂજા કરે પછી ધંધો કરાય છે એટલે થોડુંક પેટ ભરી ને પછી ચાલુ કરવાનો ધંધો
બરાબર છે તો કયો છે બીજો ટોપિક
છે
ના ટોપિક નહી બીજો મારી પાસે તમે બોલો
લોકો સફળ થયા પછી કેમ બદલાઈ જાય છે?
હમ હ એ તો એ માટે તો મારે પેલા સફળ થવું પડશે તો મને ખબર પડે ને કે કેમ બદલાઈ જ?
બરાબર છે
એ સફળતા થવું છે ને આ ઓલા જેવું છે હો કે સુ
હા
ઓલા યાર સમય સમય સમય ના સમય ના ફળ કે મીઠા હોય છે કેને કઈક કેમ જ છે પણ કે માને એ કે ફળ સમય થોડોક સમય લાગે ને એ ફળ મીઠા હોય એવુ કહેવત છે, બો યાદ નથીકે મારે કે છે ને ફળ જ હોય છે મીઠા હોય ખાટા અત્યારે જ દીયો ફળ અમને આપી દીયો ખાટું તો ખાટું મારે હાલશે પણ ફળ આપી દીયો
કોને કેતો તો
બાકી કેવો હતોકે ચોક સતા મીમ આવે ને મીમ
હા હા એ વાત તો સાચી છે ને
તો કયો છો બીજુ?
તમે તો બોલો, તમે સફળ જે તોપિક હતો તે
સફળ થયા પછી કેમ બદલાઈ છે એનું કારણ એવું લાગે છે કેમ કે સફળ થયા પછી એને કંઈક કહેવાય કે તમે એક ઝીરો ગ્રાઉન્ડ લેવલ ઉભા છો ના ના ગ્રાઉન્ડ લેવલે તમે ઉભા છો તો તમને ગ્રાઉન્ડ લેવલ બ માણસો દેખાય છે પછી પેલા માળે ચડ્યા પેલા માણસો પેલા માળે જાય છે ઈ એ દેખાશે બીજા માળે ચડિયા બીજા માળ બધું દેખાય છે નીચે નું હશે ઈ બધુ દેખાય છે તમે એ પરિસ્થિત માં આવેેલા છો એટલે જેમ જેમ સફર કે સક્સેસ થાય બધે બધો ફીલ થતો જાય અનુભવ કરશે તેમ જોવા જાય થોડા ઘણા બદલાય દુનિયાદારીની થોડી વધારે ખબર પડે એક્સપિરિયન્સ થાય એટલે એમ
એ તો હાચી વાત છે કેમ કે આગરા પણ અહ
ફોનને નજીક રાખીને વાતચીત કરો
હાલો આવે છે અવાજ
આગેથી જ આવે છે
હું કરે વધારે આઘા ગયા હોય એવું લાગો છો
હાલો
આગે થી આવે છે આવે આવે આવે ઉપર આવ્યું
તમે છે ને ગપ્પા મારો છે એવું લાગે મને
લે સાચું કવું છું ખોટું શું કામ
હાલતા હામડો પણ શું કેતી તીમે
સફળ થયા પછી મે કીધું એમ બે માળ ઉપર ચડે એટલે બધું ખબર પડે કે શું છે શું નહી
ટલે હા એટલે એવું ઓ હોય કે આપડે જો જેમ જેમ આપડે પેલા કેવા હતા હવે થોડાક ચેન્જીસ લાવીએ ને કે આપણને ખબર પડે કે ના દુનિયામાં આવું બધું બો થાય એટલે આપણને ખબર પડે નવી નવી વસ્તુ આપડે ચેન્જ થઈ જઈએ એમ ઓટોમેટિક ને ચેન્જ ના એવું કેવાય કે પરિવર્તન સંસાર નો નિયમ છે એટલે થોડુંક નવી જૂની હેબિટ છોડવી પડે નવી હેબિટ અપનાવી પડે અમે હો હોય શકે
હા એ તો છે સાચી વાત છે પરિવર્તન તો લાવવો જોઈએ બાકી તમારી ગ્રોથ અમે કેવાય ને તમે જ્યા અટકી જાવ
હમ
તો પછી હું બોલી જઉસ શું પૈસા વગર સાચુ સુખ મળી શકે પૈસા વગર
પૈસા વગર જો પૈસા વગર બેઝિક દીઠ પતતી હોય ખોરાક પાણી કપડાં મકાન તો કદાચ મળી જાય પણ બેઝિક નિડર ના પતતી હોય આપડી તો તો પૈસા કમાવા જરૂર છે કેમ કે અમુક વસ્તુમાં તો પૈસા જોવે જ એવું તો ના બેહાય કે થોડુંક એટલે કે એમ સાચું સુખ તો ખબર નહીં પછી હવે પૈસા આવે ખબર પડે મારી પાસે પોતાના
બરાબર છે
તમારું હું કેવું છે
એ જ તો સાચું સુખ તમારા ઉપર છે તમે તમારી કેવાય ને તમારી લાઈફ તમે સુખની ડેફિનેશન કઈ રીતે બનાવેલી છે તમે શું વિચારો છો અમુક માણસોને પૈસા થકી જ સુખ દેખાતો હોયને અમુક ને પૈસા વગર પણ સુખ દેખાય એટલે શાંતિ ગમી જાયને મળી જાય. સુખ મળી જાય હે. એટલે માણસ માણસે વેરિએશન આવી શકે છે એની માટે અને જોઈ શકો બેઝિક ડેટ હા
એટલે બધાનું પર્સ્પેક્ટિવ અલગ અલગ હોય જેને પૈસા થી ખુશી મલે તો પૈસા થી સુખી રે અમુક પારિવાર થી ખુશી મળતી હોય પૈસા એ બધાને ફેમિલી જોઈન્ટ ના હોય ટલે કે અ ડખા ચાલતા હોય ફેમિલી માં તો પછી નાઈ સુકમતું એમ
બરાબર છે. એટલે બધાને કાઈક ને કાઈક તો કેમ પાચે આંગળી સરખી ના હોય કાઈક ને કાઈક પ્રોબ્લેમ હોય પૈસા હોય તો આ ન હોય તો પાસા ટાઈમ ન હોય એ રીતે કાઈક ને કાઈક પ્રોબ્લેમ તો હોય પણ તમે કઈ રીતે જીવો છો અત્યારે કેને ભવિષ્યનું ભૂતકાળ ભૂતકાળને ભૂલી જા ભવિષ્ય નું વિચાર મનમાં જીવો એટલે ઘણું બધું છે એમ
હા
તો પછી કયો છો તમે ટોપિક કે હું જ કન્ટિન્યુ કઉ
ના મે કઉ ને હ માફી આપવી સરળ છે કે ભૂલી જવું ભૂલી જવું
હા આવી ગયું છે પણ કઈ વાંધો ન બોલી જાઉં તો પણ માફી આપવી એસ ચર વસે ભૂલી જાઓ
કેમ?
કેમ કે ભૂલાતું નથી કાઈ એમ કેહેવાય ને કે માણસ એટલો હશે કે જો તમને એ વખત તમાર કાઈ બદલો લેવાનો હોય ગમે તે હોય કે એ ભૂલ થઈ ગ્યો હોય તો સામે વાળો કોઈ વ્યક્તિ છે. એને ભૂલી તો શકાતો નથી ક્યાકને ક્યાંક તો મગજમાં રહે જ છે, એન કરતા માફી આપી જ્યો પછી ટોપિક ન્યા કમ પ્લીટ થઈ જાય એમ પછી આગળ કઈ વિચારું એમ ન આવે
હા એ તો છે.
તમારું શું કેવું છે?
માફી આપી દેવાય પણ હર ટાઈમ ના આપાય એટલે અમુક લિમિટ હોય માફી આપવાની કે ચાલો પાંચ થી છ વાર માફી આપી શકે પણ એકને એક ભૂલ વારંવાર કરેન પ માફી નાપી હકાય દર વક્ત ના આપી હકાય
એવું છે, પછી એ માણસે ભૂલી જવું પડે એમ
બરાબર છે.
હા બરાબર છે, એ ચાલો ટ આપડ ટાઈમ થાઈ